હ આવે છે, અવાજ.
હા એકદમ કમ્પ્લીટ
બોલો બોલો. શું કરો હા
બલો બસ આ ધર મા બેસ્યું છે
રજાઓ પડી કઈ બહાર જવાનું પ પ્લાન છે
પ્લા તો છે ને દ્વારકા જાયે છે
સરસ સરસ અમારે રજા પડી જાય હવે વિચારીએ છે બધા ભેગા થઈને કશે જઈએ એમ
બધા ભહેગા થઈને એટલે કોલેજ ના ફ્રેન્ડ બધા ફેમના
બ બંને બાજુ હું તો ઈચ્છું છું કે બધા વારા ફરીતિ જ જઈએ બધા બધી બેનપ ભેગી થઈને જઈએ પછી બધા ઘર વાળા જોડે જઉં
વધારે મજા ફ્રેન્ડ જોડે આવે કઇ ફેમિલી
ફ્રેન્ડ બેનપણીઓ જોડે જ આવ ને
તમેં આમ ભી બો જલસા કરો જ હું બધું જઉં છું
હા હ હ બો હા હા બો જ મને બનાવવાનો શોખ છે પણ અમુકજો હા એ હું જ હતી હ જ હતી
ઓકે હા
મને શોખ છે ખરી બનાવવાનો પણ જે આવડતું હોય ને એજ
એ તો જો એ ને ખબર પડી
હ
પણ જો કઈ બી વસ્તુ હોય ને આવડતું એ મતલબ
હા એટલે પેલા છે ને ઉ પેલું ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પર જોઈને બનાવતી હતી બનાવ ખાવાનું મન થાય તો મમ્મીને કો બનાવી આપ મમ્મી કે કે મનાવું બધું ના આવડે તું જાતા બનાય તો પછી મેં એક બે વાર જોયું બનાવીને સારું બને તો પછી પછી એમ જ બીજું બધું બ ઉમેરતી ગય કે કયું સારું લાગે આ નાખું તો સારો લાગે સ્વાદ
હમ્મ હમ્મ બરાબર સરસ ખાવાનું મન થાય મારીન એ બનાવે સારું બનાવે એ મને બધું બનાવી દે એ જેવી થાય જોઈને કેવી બનાવાની
હા મને મને બહુ જ કમે મને પણ કેવું મારા ઘરે હ તો સારું ને મારા ખરે કે ઉભા મમ્મી ખાલી ટે ચાખે ખાય નહી અને મા પપ્પા ચાખે નહી અમુક જ વસ્તુ ખાય છે આવી નવી વસ્તુ બનાવીએ આપડે ખાતા તો પછી મારે માટે બનાવાન કંટાળા આવે તો મારી બેન પણં આવે ને ત્યારે જ બનાવી ગયો બ
હમ બરાબર
એકલું એકલું ખાવાની મજા ના આવે એટલે જ એટલે જ અને હવે ફરવા જઉ હ હવે કશે ફરવા જવું છે તો એ લોકોને પછી બધાને પૂછવું પડશે ને કે ક્યાં જઈએ ને એ લોકોને કેટલા વાગે દેસે ક્યાં આવવા દેશે એક
સાચી વાત એક તો એક બધાને ખબને
હા હ બરાબર અને પાછ એમાં છોક કરના તો મજા એઈ થાય અત્યારે એકલું નહી જવાનું કોઈ મોટા ના ગઈને જાઓ હા શું તો છે પણ હવે ના માને તો શું કર યાર આપણા કઈ એક વાક્યમાં તો એ લોકો હા આમ તો જવા દેવ
કેટલા વાગ્યા સુધી અગાઉ કરે?
જો અમે છોકરીઓ છોકરીઓ ગયા હોય તો મોડા મોડું નવ દસ ગ નવ વાગયા સુધી હા હ અને જો મા જો મા મારા ભાઈ ને બધા જોડે ગઈ હોવ આવતા ગમે ત્યારે આવું કઈ કે નહી
ચાલે હમ સમજી ગય અમા મારા ગ્રુપમાં તો નથી મા બરા એક બે
નાના બાના એટલું બધું મોડા સુધી જ ના રેવા દે
મને શાંતિ કોઈ ટેન્શન નહી ખાલી કઈ જવાનું મમ્મી ને કે મમ્મી આવી રીતે જવાનું હું આ જગ્યાએ જઉં છું
હા મારે મારે કેવું પડે કે આ અહિયાં જવાનું છે અમે આટલા જણ જઈએ ખાલી એટલું કેવાનું પછી ખાલી એ લોકો કહી દે સાચવીને જજો ને ટાઈમે આવીઈ જાજો
ટાઈમ એટલે આઇ જવાનું
હ ના તો ફોન પર ફોન આવી જાય
હમ સમજી ગઈ
એટલે વિચારવું પડે જો હા એટલે વિચારવું પડે બધા બધી છોકરીઓ એકલી જવાની હોય તો વસય નજીકમાં જવાય ફરવા એટલે દૂર જઈયએ ને તો જતા જ આપણને બે ત્રણ કલાક થાય. અને આવવાનો ટાઈમ શું આપડે પાંચ છ વાગે નીકળવું તે તો આપડે છ સાત આઠ વાગે સુધી આવી જઈએ.
સાચી વાત છે. જવા આવવા માં ટાઈમ જતો રહે પછી તમારે સવારે નહિ નીકળવું પડે. પછી સવારે નીકળ .
સવારે ઉઠવાવાળું નહિ ને કોઈ અહીંયે. બંધ હોય છે.
તો પછી એ લોકોને ના પાડે ને મમ્મી પપ્પા એટલે નઈ . તમે ચલો અમે બધા જઇયે છે તમે બી
હા પણ ના એ લોકો જોડે એ લોકો આવે ન જોડે તો પછી આપણને મજા ના આવે. આપણેે જો મસ્તી કરવાના હોય તો એ થાય નહી.
એ લોકોને અલગ રાખવાના ને અમે અલગ
નારે નઈ એવી રીતે. જવું હોય તો પછી બેનપણીઓ જોડે જ જાઉ.
તાં ગયેલા છો.
હું દ્વારકા બે-ત્રણ વાર જઈ આઈ.
ઓ હું બી બે વાર ગઈ. જઈને આઈ ગયું બટ હવે આ લોકોએ પ્લાન બનાવ્યો છે તો
પણ મજા આવે ત્યાં મજા આવે હા હા બહું મજા આવે મન તો બહુ ગમે.
બીજે ક્યાં ગઈ છો?
હું છે આમ તો બહું નહિ ફરી ગુજરાતમાં જ ફરી છું દ્વારકા ચોટીલા, રાજકોટ, અને ણા સુરત.
ઓ અહમ્મ.
હમ્મ ભાવનગર
આમય એટલું બધું ફરી નથી વધારે તો અ સુરતમાં અને મહેસાણામાં ફરી છું.
હમ્મ એટલે મતલબ ઓકે સમજી ગઈ.
સુરતમાં તો મને દસ વરસ રહી છું એટલે મને આમ
હ સુરતમાં જ કે ઘણા બધા તાં છે. મતલબ અહિયાંથી બી અહયા સુરતથી અહયા રહેતા હોય એવા લોકો બી છે.
હમ્મ બહુ બધા છે અહીં તો. મઝા આવે પણ સુરતમાં જ તા બહુ બધી સર ફરવા જઈ.
એક હા અહં કઈ નતી એક દિવસ માટે આપડે સુરતમાં કસર ફરવું હોય ને તોય તમારા આરામ થી આખો દિવસ નીકળી જાય એટલું મસ્ત. મજા આવે. અમ હા અમદાવાદ પણ આપડે અમદાવાદ જઈએ ને એમાં બધ ધાને આવા દે ના આવા દે એવું. તે અહીયા અ પ છોકરી ના ઘરે તો દૂર જ લાગે. ક્યા દૂર છે. છોકરાઓ છોકરાઓના ઘરે હ
અમારે નાનું થયું હતુ સુરત ત અ હ કઉ કઈલી કેતી હજી કેવું કે ખતું હાજી વા હા બસ ત્યાં આગર મા ઇન્ટર્ય હતું ને એમા ત્યાં જવાનું હતું ત્યાં થઈ. બટ થયું એ કે પછી મમ્મી એ ના પાડી કે બધા ત્યાંથી અહયા અમદાવાદ આવે અને ત્યારે ત્યાંથી સુરત અને ત્યાં પછી પીચીમાં તા માથે બધું રેન્ટ જાય ટ્રાન્સફોર્શનું પેલું થય. એ બધો ખર્ચો અયે મારે જવાનું આવવાનું.
હા.
એ
વધારે એ થઇ જાય. એ વાતે સાચી.
એ લોકોનું.
એવું જ થાય દૂર હોય ને હ.
અમે છે અહીયાથી ગયા તા અહં મારી કોલેજ તો છે જ દીદી ત્યાંથી છે ગયા ત અમે લોકો બધા જ. પાતરા.
મજા આવે. સુરત માં મું બઇ એ ની જેમ સુરત માં સુરત દર્શન પણ ચાલુ કરાવી દેવું જોઈએ બહુ પૈસા કમે અને બધા ન ફરવાય મળે
સુુરત દર્શન
હા હા
ત્યાં જોવાનું છે હા ડાકોર એ જઇ આઇ હમણાં જ ગઈ હતી
ઓ ઓકે ત્યાં સારું છે એટલી હમ ખુલ્લુ નથી.
હા ખુલ્લું તો છે બટ હ ત્યાંલું લોકો એવા આવે ને કે ગંદકી કરી નાખે એટલે આપણને બસ એ બેસવાનું
આપડા જેવા લોકો જોવાતો મલે રેર્લી
એજ ના કશું કેવાય એ કોઈ બહી હોય છે. આપડે કઈ કહીયે ના એ લોકોને કઈ ફરક પડવાનો નથી આપડણે એક વાક્યમાં તો એ લોકો ન આખું વિચારવાનું કઈ બદલવાનું નથી એલા સુ કેવા એ
તમે સોગ તો
ના
હ
બોલો બોલો મહારાએ કસે જવું છે હવે ફરવા પોણા સાત થયા છે પોણા સાત થશે હજુ
ટાઈમે નથી જતો યાર બહુ બોરીંગ
મારે પણ અત્યારે રજા ના લીધા ઘરમાં ઘરમાં રહીએે ને તો ફોન બહ મચેડાઈ જાય છેમ રીલ્સ ના રીલ્સ
એજ ને છોડું.
એજ ને મને તો અને પેલો જો ફોન મૂકું. તો મને ઉઘાઈ જાય છે તો બપોરે એવું જ થયું કે તું અત્યારે થોડી વાર ફોન મૂકું. આડી પડી હતી ને ત્યા ખબર
એવું કાશ મને થતું હોત મને તો મને ખબર ની ઉગ જ નહી આવતી સારું એક ફોન આવે છે હું કરું
હા વાંધો જ નહીં હા બાય.